હા જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ રામ રામ કેવું છો?
બસ મજામાં છું બોલો?
હમ હું પણ મજા આજે કેવું વાતાવરણ થઈ ગયું છે ને?
હા એજ- અ વાતાવરણ તો એકદમ કેવું કાલે આટલો પૂરો દિવસ વરસાદ હતો હવે આજે પણ એવું જ છે આ- આખો દિવસ વરસાદ આવજાવ આવજાવ કર્યા કરે છે.
સાચું છે અમાર ત્યાં તો બહુ પાણી ભરાઈ ગયા છે. બધા-
હા એજ તો- બધી જગ્યા આટલા બધા પ્ર પાણી ભરાઈ ગયા છે ટ્રેનો પણ કદી બધી- કેન્સલો થઈ ગઈ છે. અમે પણ કાલે ફરવા જવાના હતા તે પણ કેન્સલ કરી દીધું છે. કારણ કે વરસાદ જ હમણાં બહુ થઇ ગયો છે.
સાચું છે પણ આ રિયા- અત્યારે આ વરસા અત્યારે નો જવાય થોડું સરખું થઈ જાય પછી જવાય- આમાં પાણીમાં ક્યાંક આપડે ફસાય જઈએ
હા એ તો છે પણ શું આપડે પેલા થી જ આપડે બધું આ પ્લાનિંગ બનાવીને રાખેલું હોય છે, ને તો પછી હવે એન્ડ ટાઈમ પર એ તો બધુંજ થઈ ગીયું એટલે પછી આમે જવાનું પણ કેન્સલ કરી દીધું, કારણ કે બધી ટ્રેનો પણ કેન્સલ થઈ ગઈ છે, બધી જગ્યાએ પાણી પણ એટલા બધા ભરાય ગયા છે અને ટ્રેનો પણ લોંગ રૂટ વાટલે આટલી બધી મોડી પોંચે છે. તે એ બધું અવળા થઈ ગીયું એટલે અમે પણ જાવાનું આપણે કેન્સલ રાખેલું જ હતું.
સા અત્યારે અમે આ ત અમે લાસ્ટ વીકમાં જઈને આયા, તો બઉ ત્યારે એટલું પાણી નોતું હમે જ જોવા ગ્યાતા તો ઝરણું એટલું નોતું પડતું, અત્યારે આ અત્યારે અવે વધારે થાય. પાણી નો વે વધારે આવે ને પણ અત્યારે રિસ્કી કામ છે, અત્યારે ક્યાંય ન જવાય આખું વાતાવરણ અને હવામાનમાં આખો ફેરફાર થઈ ગયો છે. વરસાદ વધારે જ પડી ગીયો છે, એટલે આ આપણા છોકરાઓને નુકસાન થાય અને આપણને નુકસાન થાય.
મમ્મ એ તો બરાબર કેવ છો, કારણ કે હવામાન અને ઋતુઓનુ તો હમણાં મતલબ કઈ અ એજ નથી ગમે ત્યારે પણ કેવું અવ હવામાન થઈ જાય છે, અને કેવું મતલબ ગરમી હોય તો તેમાં પણ વરસાદ આવી જાય છે, આમ આમં ઋતુઓ પણ આપ એમણુ એટલું બધું અમુક સિસ્ટમ ખોરવાઈ ગયું છે. અને પૃથ્વીમાં પર શું જીવનનું અસ્તિત્વ આમ પાણી, હવા, સૂર્યપ્રકાશ,.... અને યોગ્ય તાપમાન મતલબ આમ બરાબર ની હોય માત્ર મા તો બધાને ઘણા જણા ને કેટલું બધું નુકસાન ને એવું બધું થાતું હોય છે, એમ.
હમ્મ, બધું જરૂરી છે આપણા માટે. શિયાળો ઉનાળુ અને ચોમાસું ત્રણે ત્રણ ઋતુઓ આપણા માટે જરૂરી છે. અત્યારે આપણને જેમ અ સૂર્યપ્રકાશ નઈ મળે, તો આપણને વિટામિન ડી ક્યાંથી મળશે. ને વરસાદ નઈ પડે, તો આપડણેે પાણી ક્યાંથી પીયશું? જો અત્યારે એવું જ લાગતું તુ જુલાઈ ચાલુ થયો, ત્યાં સુધી વરસાદ નહોતો જ આવતો. હવે વરસાદ પડ્યો તો આપણને તોય વાંધો નો આવે ગામડામાં એમાં તો અ પાણી વગર આપડણે ખેતી કેવી રીતે એ લોકો કરે. એટલે વરસાદ એ ખુબ જ જરૂરી છે, એની શિયાળામાં ઠંડી પણ આપણને ત્રણે ત્રણ ઋતુઓનું એટલું મહત્વ છે.
હમ્મ. દરેક ઋતુ આમ પોતાનું અલગ જ મહત્વ હોય છે, અગલ જો પલા મતલબ હમણા કેટલા ટાઈમથી કેટલા વર્ષોથી હમણાં છે ને હવામાનમાં છે ને અસામાન્ય ફેરફાર જોવા મળી રહી છે. ક્યારેક તો અતિસય ગરમી પડે છે, તો ક્યારેક અચાનક મતલબ એટલો બધો ભારે વરસાદ પડી જાય છે, ક્યારેક તો બધી બાઢ આવી જાય છે. પૂર આવે છે. અને ક ક્યારેક તો એમ મ દુષ્કાળ જેવી આમ ગરમી સર્જાઈ જાય છે. તો આ બધા બદલાવને કારણે છેને હવામાન અને ઋતુ પરિવર્તન બધું વાતાવરણ અલગ જ એમાં ફેરફાર થઇ જાય છે.
ને હું ઉનાળા ની વાત કરું, તો ઉનાળા માં કેવું હોય. કે એ જેમ આ એ ઋતુમાં આપને સૂર્યનો તાપ ખુબ જ વધારે હોય. એટલે આપણે છે ને હળવા કપડાં પહેરવા પડે છે કે જેથી છે ને આપણને બોવ ગરમી નો થાય, અ ને ઠ પને એટલી આમ ગરમી થતી હોય, ને તો આપણે ઠંડા પીણા નો ત્યારે વેપાર એ વધારે થતો હોય છે. ને વધુમાં વધી વધુ વધુમાં વધુ આપડે પાણી પીવું જોઈએ. કાંય કે એનાથી આપણને જો ગરમી ઓછી લાગે. પાણી પીએ ને અ પા પાણી પીએ. એમ આપણને વધારે કમસે કમ આપણે પાંચથી છ લીટર તો પાણી પીવું જ જોઈએ. ને તાપમાં વધારે જ આવતા હોય તો આપડે કેવું હોય કે છે ને. અ ત્યારે આપડે ઉનાળા માં છે ને. આ જેમ કે ફળ ફ્રૂટ કેવા હોય. કે ઉનાળા માં આપને કેરી મળે તરબૂજ મળે. તો તરબૂજમાં અતિશય પાણી હોય. એટલે આપણે તરબૂજ ખાવું જોઈએ. ને કે કેરી તો આપડે અત્યારે અ એ તો આપડા ફળ નો રાજા છે, કેરી વગર તો અત્યાર સુધી બધા કેરી ખાધી હશે કારણ કે હવે કેરી બંધ થઈ એટલે કેરી આપણા શરીર માટે છે ને આ ફળ પણ ખુબ જ મહત્વના છે.
હમ એ તો તમે બરાબર કયો છો. ને હમણાં તો આમ ચોમાસામાં તો છે ને અ મતલબ મોટા ભાગે હવે ભારતમાં ખેતી કરતા હોય છે. તો એ લોકો નુ મતલબ આધાર છે ને વરસાદ પર જ હોય છે કારણ કે ચોમાસા ના વરસાદ થી મતલબ છેને અ મતલબ ના ખેડૂતો બેસ વધારે પડતો આવે તો નુકસાન થાય છે ને બરાબર માત્રામાં આવે જ તો એ લોકો પોતાનું અ ખેતી નું કામ સારી રીતે કરી શકે છે. તો શું એ લોકોને આવક પણ સારી મળી શકે છે કારણ કે હમણાં જે ચોમાસા ના વરસાદ થી જે બધા નદીને તળાવો ને બધા ભરાઈ જાય છે. તો એ બધું પણ ઘણા જણાને નુકસાન પણ થાય છે. અને ઘણી જગ્યા આમ ચોમાસા ને લીધે જો કેટલી બસ્ત આમ હરિયાળી થઇ જાય છે. સુકાયેલા વૃક્ષો છોડ આમ પાછા એકદમ લીલા છમ બની જાય છે. અને વાતા વરસાદને કારણે વાતાવરણ પણ એકદમ ઠંડુ થઈ જાય છે.
સાજું છે જેટલું ખેડૂતો કામ કરશે એટલું જ આપડે શાકભાજી સારા ખાઈ શકશું નહી તો શાકભાજી ના ભાવ પણ એટલા વધતા જ હશે. પેલે બધું પાંચ રૂપિયા નુ કિલો મળતું તુ અત્યારે પચાસ રૂપિયા નુ કિલોય કઈ નથી મળતું. એટલે જેમ વ વરસાદ નહી પડે એમઅ આપડે શાકભાજી માંય ભાવ નો વધારો થઇ ગય શે
હમ હમ એતો છે. હવામાનને કારણે સ્વાભાવિક છે કે મતલબ બધું બધું બદલાતું રહે છે. સવાર થી સાંજ સુધી માં એટલું બધું તાપમાન પવન ને બધા વાદળ ને એટલા બધા આમ અ ક્યારેક વાદળ ઘેરાઈ જાય છે તો આખા દિવસમાં એટલું બધું આવું થતું હોય છે ક્યારેક તડકો આવે ક્યારેક વરસાદ આવે જયારે હવામાનમાં બધા સમા બધા ફેરફારો થાય છે ત્યારે આમ અ બસ ચિંતા નો આ મતલબ આપણને આવું લાગે છે કે હમણાં તડકો આવશે અમે આટલું વરષ વરસાદ આવશે તો એ પણ થાય છે અને ઘણી જગ્યાએ ઋતુઓમાં છે ને અ ઋતુમાં ઉનાળો તો એ સૌથી લાંબો અને ગરમ ગરમી કેટલી બધી પડે છે. ચોમાસું હોય તો તે ક્યારેક તો એટલું મોડું આવે છે અને ક્યારેક જલ્દી આવે છે અને ક્યારેક તો એટલું બધું ભારે વરસાદ થઈ જાય છે. તો લોકોને નુકસાન પણ થાય છે અને શિયાળામાં હોય. તો શિયાળાના દિવસો એકદમ ટૂંકા હોય છે. ક્યારે દિવસ પૂરો થઈ જાય તે પણ નથી ખબર પડતી તો આ બધા ઋતુઓમાં ફેરફાર થતા જ રહે છે.
સાચું પેહેલે કેવું હતું કે છે ને મેઘધનુષ કેવું દેખાતું હતું વરસાદમાં અત્યારે એટલું બધું પ્રદુષણ વધી ગયું છે ને કે શહેરોમાં તો મેઘધનુષ દેખાતું જ નથી. ગામડામાં ખાલી દેખાય છે અત્યારે મેઘધનુષ ક્યાય નથી દેખાતા આપણે સાત ર રંગોનું મેઘ ધનુષ હવે નથી દેખાતું હું હર, મા હર વર્ષે મારા છોકરાઓને મારે દેખાડવું હોય. પણ અહીંયા કશે દેખાતું જ નથી, કારણ કેટલું બધું પ્રદુષણ વધી ગયું છે. ને આપડે અ શિયાળા ની વાત કરીએ, તો શિયાળામાં એ કેવા આપડે ગરમ કપડા પેરવા જોઈએ. કે જેથી આપડે, અને શિયાળામાં વધારામાં વધારે આપણે લીલા શાકભાજીઓ જોવા મળે છે, ને આપણે પૌષ્ટિક ફળો પણ મળે છે, જે બધા આપડે અ શિયાળામાં ખાઈ શકીએ, તો આપ તો અને એજ ઋતુમાં કસરત કરવી પણ આપણને બહુ મજા આવે છે, ને બહાર આપડે ગમે ત્યાં ફરવાઈ જઈએને તો શિયાળામાં આપને બહુજ મજા આવે. અ ઉનાળા કરતા, ઉનાળામાં કેવું હોય ગરમીજ જેટલી લાગેને, તો આપને ફરવાનોય કંટાળો આવે, ને વરસાદમાં એ બધું પાણી હોયને, તો ખાલી હિલ સ્ટેશન ઉપ પર મજા આવે, બાકી આમ નો મજા આવે ચોમાસામાં. એટલે વધારે આપને શિયાળામાં ફરવાન શિયાળામાં ફરવાની વલ અતિશય મજાતો આપને શિયાળામાં જ આવે, એટલે કોઈ બસ ગરમ કપડા પહેરવા પડે એજ, બાકી આપને મજા તો ત્યારેજ આવે.
હમ્મ, એ તો તમે બરાબર ક્યો છો. કારકડે, કારણ કે જો હવે આમાં અ હવામાન સારું હોય છે. તો આપડું શરીર પણ સ્વસ્થ રહે છે, તો એના માટે છે ને વધુ રુ ક્ષો, પર્યાવરણમાં વધુ વૃક્ષો ઉગવવા જોઈએ, અ આમ ને વીજળીની પણ બચત કરવી જોઈએ, તો એ બધું મતલબ હમણાં પર્યાવરણમાં સમાજમાં એ બધું બધા એ ધ્યાન રાખે, તેવી બધી અ માહિતીઓ છે, અને મતલબ પાણી બી છે તો તે પણ કેટલું જરૂરી છે જીવન માટે, આવું ઘણું બધું છે. કે જે આપડે આપડા જીવનમાં બધું ધ્યાન રાખવું જોઈએ. અને વરસાદની ઋતુ છે, તો વરસાદમાં પણ છેને આપડે પોતાના શરીર નું ધ્યાન રાખવુંજ છે, કારણ કે બધા પાણી જે બધી જગ્યા ભરાઈ જાય છે. તો તેનાથી શું બધા મચ્છરો, અને કેટલા બધા જીવજંતુઓની સંખ્યા વધી જાય છે. તો જેને કારણે છેને, કેટલા બધા રોગો ફેલાઈ જાય છે. તો એ જોખમ વધી જાય છે, એના આ એના માટે ત છેને, અ સ્વચ્છતા અને સુરક્ષિત પાણી એ બધું છે ને, આરોગ્ય માટે અ ખુબજ જરૂરી છે, તો તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.
તે ના નાના કે મોટા થી માંડીને બધ્ધાએ છેને, આપડા પ્રકૃતિ નું ધ્યાન રાખ વુ જોઈએ, કારણકે છેને એજ આ પર્યાવરણ ની સુરક્ષા આપડે, આપડે કરશુંતો આવ-આવનારી પીઢીને પણ મળશે. અ સારી, આપડે એની જેમ આવે એમ આપડે એની સા સંભાળ, જેમ કે, વૃક્ષો કાપી નાખે છે, તો એ પછી આગળ જતા આપ પડા જ છોકરાઓને નુકસાન થશે, એટલે વૃક્ષોના લી વૃક્ષો કાપીને
એટલે કેહેવામાં આવે છે કે, પ્રક હા, બોલો પ્રકૃતિનું રક્ષણ એ જ આપણા જીવનનું, ભવિષ્યનું, રક્ષણ છે. એટલા માટે જ એ કહેવામાં આવે છે કે, મતલબ છેને અ આપડે આપડા પ્રકૃતિનું હંમેશા રક્ષણ કરવા જોઈએ. ચાલો મળીએ પાછા આપડે, ધ્યાન રાખજો.